નમસ્કાર મિત્ર.
હા નમસ્કાર મી ત્ર કેવું ચાલે છે?
કેવું ચાલે છે મિત્ર વેકેશન?
બધું બરાબર તમારું કેવું ચાલીસે મિત.
છે હવે એક્ઝામ પયતી એટલે અ આરામ જ. અરે ઘરનું જે પણ કામ હોય એમાં થોડું અમે હાથ બટવીએ છીએ. કારણ કે મમ્મી પપ્ મમ્મી પપ્પા વખત આખું વર્ષ કામ કરીને થાકી જતા હોય છે. તો ઘર જઈએ એટલે થોડું કામ કરવું પડે. બરાબર ને?
બરોબર મિત્ર. એક તો છે જ રેગ્યુલેર
હા, તો મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આજના જમાનામાં જે આધુનિક ટેકનોલોજી છે અને જે ડિજિટલ પેમેન્ટ આપણે ચુકવણી કરીએ. એના વિશે થોડું માહિતી આપશો?
એ વાત બરોબર છે મિત્ર. કારણ કે આજના જમાનામાં કેટલું બદલાઈ ગયું છે. પહેલા કરતા બહુ ડિજિટલ ચાલે છે, પહેલા બધું રોકડમાં ચાલતું હતું હવે જોઈએ તો બધું ઓનલાઈન પેમેન્ટ થઈ રહ્યું છે. તો એ બવ અપડેટ થયો એમ લાગે છે. શુંભો.
હા મિત્ર, કારણ કે પહેલાના જમાનામાં આવું ન હતું અને પહેલાના જમાનામાં તો લોકોને એ પણ ખબર ન હતી કે આ ઓનલાઈન શું છે અને પહેલાના જમા તો જમાનામાં એવું હતુ મિત્ર કે જે વડીલ હતા જે પણ વડીલ લોકો એ લોકો પાસે તો મોબાઈલ જોયેલો પણ ન હોય કારણ કે એ સમય એવો હતો કે જે આઝાદી પછીનો એટલે કે જ્યારે ભારત જ્યારે કે સવિસ એટલે કે બવ પેલા એટલે ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદી થયા પછીના જે પણ જે લોકો હતા એ લોકોના એ લોકોને જે ગામડા વિસ્તારમાં રહેતા હતા. એ લોકોને મોબાઈલ વિશે આટલું ન ખબર હતું કે મોબાઈલ મોબાઈલ થકી આપણે ઇન્ટરનેટ દ્વારા આપણે ડિજિટલ પેમેન્ટ કરી શકીએ. એ એ એ જમાનામાં ન હતું પરંતુ આજનો ટેકનોલોજી યુગ છે મિત્રો. કારણ કે આજે બધું બદલાઈ ગયું છે આપણે એક રૂપિયાની પણ જે આપણે ચુકવણી કરવાનું હોય આપણે મોબાઈલ દ્વારા જે જે યુપીઆઈ, ગૂગલ એલે ભીમ આવી ઘણી બધી આવી છે એપ્સ એટલે કે જે આપણે એનાથી આપણે ચૂકવી શકીએ છીએ મિત્રો. નાની નાની જે રકમ હોય નાની રકમથી માંડીને કેટલી બી મોટી હોય તો આપણે ઓનલાઈન દ્વારા એ આપણે સરળતાથી એકબીજા સાથે ટ્રાન્સફર કરી શકીએ છીએ મિત્રો અને જ્યારે જ્યારે ભારત દેશ આઝાદ થયેલો હતો તે સમયમાં મિત્રો એટલું આપણું ટેકનોલોજી ન હતી પરંતુ ધીરે ધીરે ધરે અત્યારે વિકાસ પામી અને એનાથી એનાથી ખૂબ જ ઘણો લાભ થયો છે મિત્રો. કારણ કે વિકાસ વિકાસ થાય તો પછી એમાં એટલી ટેકનોલોજી પણ જોઈએ કારણ કે આજે વિશ્વમાં આખા કેટલા બધા દે શ છે જે બધા અલગ અલગ ટેકનોલોજી દ્વારા પોતાની પોતાની ઈમેજ સારી કરે છે. એ લોકો એટલું આગળ વધી શક્યા છે કે હવે જોવા જઈએ કે બીજા દેશમાં જઈ જેમ કે જાપાનમાં જ રોબોટ રોબોટ રોબોટ હોય છે અને જમાડવાનું માંડીને બધું રોબોટ કામ કરતા હોય છે. પરંતુ આપણે જે ભારત એમાં મિત્ર એટલું ટેકનોલોજી ના છે પરંતુ ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે અને વિશ્વાસ છે કે ઓગણીસ એટલે કે બે હજાર સુડતાલી સુધીમાં પણ આપણું ભારત પણ એટલું ટેકનોલોજી ટેકનોલોજી ધરાવતા થઈ જશે. તો શું તમારે કેવું છે?
હા મિત્રો એ જોઈએ તો ચા નાસ્તાની દુકાન હોય કે મોટું મોલ હોય આજે તો બજુ ઓનલાઈન જ પેમેન્ટ થાય છે. જેમ કે ગૂગલ પે, ફોન પે પે ટીમ, ક્યુ આર કોડ જેવા જેનાથી પે લોકો પૈસા મોકલી છે. હવે લોકોના ખિસ્સામાં વધારે રોકડ રાખતા પણ નથી મિત્ર. મોબાઈલમાં જ બેંક પૈસા અને ટ્રાન્સેક્ બધું આવી ગયું છે. ફક્ત મોબાઈલ કાઢો અને સ્કેન કરો પેમેન્ટ થઈ જાય. ખરેખર ટેકનોલોજી એ જીવન બધુ સરળ બનાવી દીધું છે મિત્રો. કારણ કે ડિજિટલ પેમેન્ટ આજના સમયમાં ખૂબ મહત્વપૂર્ણ બની ગયું છે. ડિજિટલ પેમેન્ટ એટલે કે મોબાઈલ, ઇન્ટરનેટ અથવા બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસાની લેવડ દેવડ કરવી આજે લોકો યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ જેવી સુવિધાઓનો ઉપયોગ કરે છે. એના કારણે સમય પણ બચે છે અને કામ પણ ઝડપથી થાય છે મિત્ર. પહેલા જયારે બજારમાં જવું હોય ત્યારે ખિસ્સામાં પૂરતા પૈસા રાખવા પડતા હતા મિત્ર પર તો હવે ક્યારેક છુટા પૈસાની પણ મુશ્કેલ પડી જતી હતી. હવે તો મોબાઈલ હોય એટલે કામ સરળ થઈ જાય. તો તમારું શું કેહેવું છે મિત્રો?
હા મિત્રો, તમારી વાતે ખૂબ જ સાચી શે. કારણ કે પેલાના જમાનામાં એવું ના હતું કે જે આપણે પેલાના જમાના તો આપણે બજારમાં જઈએ તો આપણા પર ખિસ્સામાં પૈસા હોવા જોઈએ. જો આપડા ખિસ્સામાં પૈસા ના હોય તો આપણે બજાર જઈને શું? તો મિત્ર હવે બદલાઈ રહ્યું છે કારણ કે હમણાં તો મિત્ર એવું કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ ખિસ્સામાં પૈસા ના રાખે મોબાઈલમાં જ બધું રાખે અને જે તે જગ્યાએ જે પણ ખરીદી કરે અને સરળતાથી પેમેન્ટ કરી શકે છે મિત્ર અને મિત્ર હવે તમે હવે તમે એવું એવું પણ મને સારું લાગે છે કે પેલાના સમયમાં એવું હતું કે મિત્ર આપણે કોઈ પ્રવાસ જઈએ કોઈ બીજી સ્થ જગ્યા જઈએ આપણે ખિસ્સામાંથી ખિસ્સામાં પાકીટમાં પૈસા રાખીએ. તો એ ચોરાઈ જવાથી ખોવાઈ જવાથી એટલે કે કોઈ ચોરી લઈ જાય અથવા પડી જાય એનો ડર હતો મિત્રો. પરંતુ હમણાં તો એવું છે કે આપણા જે મોબાઈલમાં જ આપણે પૈસા રા એ તો એનાથી આપણને ઘણું બધું ફાયદો થાય છે કારણ કે કોઈ જગ્યાએ પડી જ કોઈ ચોર લઈ જ મોબાઈલ આપણો પરંતુ એમાં જે આપણે ઇન્ટર એટલે આપણે પિન લખીએ જે આપણો કોડ હોય એ કોડ વગર કોઈ પણ વ્યક્તિ પેસા ન ઉપાડી શકે એ મને ખુબ જ ગમ્યું કારણ કે કોઈ બી જગ્યાએ કોઈનો મોબાઈલ પડી ગયો હોય કે કઈ પરંતુ જ્યાં સુધી એમાં જે પીન એન્ટર ન કરે ત્યાં સુધી એમાંથી કોઈ એક રૂ ના ઉપાડી મિત્ર એ મને ખુબ જ ગમ્યું કારણ કે એ આટલું સિકુરિટી રવું જ જોઈએ છે, કારણ કે એનાથી આપણે કોઈ પણ લેવડ દેવડ સર રીતે કરી શકીએ છે, મિત્ર અને ચોરા ભય ઓછો હોય છે, મિત્ર અને ડિજિટલ પેમેન્ટ મિત્ર એટલું બધું એનું થઈ રહ્યો છે કે બધી જ જગ્યાએ લોકો હવે તો મોબાઈલ મોબાઈલ દ્વારા એક એકથીમાંને હજાર બે હજાર લાખ સુધી આર કોડ દ્વારા પલા એકબીજા સાથે ટ્રાન્સફર કરતા હોય છે, મિત્ર હવે મેં થોડા બે ત્રણ મહિના પેલા મારી બેંક ગયો હતો અને મે મે વાત છે, તો કીધું કે આ ફોર્મ ભરી જયું એમ ત મે ફોર્મ ભરી ગરી ભરી ગયેલો એમ. એકિટ બે મહિના એટ એટલા તો નઈ મહિના થઈ ગયયો એટલે ડાયક્ટ એ ને મિત્ર ઘરે સુધી આવી ગયું એટલે મને હારું લાગ્યું કે ટેકનોલોજી સારી છે, એટલે જે દ્વારા કે હું જે પણ સુવિધા છે, એ તરત મળી જાય તો શું એના વિશે શું કેવું છે, તમે
બરોબર બરાબર એ મતલબ બહ મહત્વપૂર્ણ ડિજિટલ સુવિધા છે, કારણ કે આજના સમયમાં મોટી મોટી રકમો એ આપણી ઘરે બેઠા પણ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ એ બહ ઉપયોગી છે, અને મિત્ર કોરોના પછી તો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ એટલો બધો વધી ગયો છે, ને લોકો રોકડ પૈસા આપવાથી બચવા લાગ્યા નહી. ઓનલાન ટ્રાન્ઝેક્શન વધુ કરવા લાગ્યા સરકાર પણ ડિજિટલ ઇન્ડિયા દ્વારા લોકોને ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરે છે, મને સૌથી સારી વાત એ લાગે છે, કે ડિજટલ પેમેન્ટમાં રેકોર્ડ રહે છે, કેટલા પૈસા આવ્યા કેટલા પૈસા ગયા એ સરળતાથી આપણે જોઈ શકીએ. અને. એ મોટો ફાયદો છે, સાથે સાથે સમયની પણ બચત થાય છે, ઉદાહરણ તરીકે કોઈને તરત પૈસા મોકલવા હોય તો એમાં બેંકમાં જવાની જરૂર નથી પડતી પરંતુ મોબાઈલ નંબર અથવા યુપીઆઈ આઈડી દ્વારા સેકન્ડમાં પૈસા મોકલી શકી પણ કેટલાક લોકોને હજુ ડર લાગે છે. જે કે ઓનલાઈન પૈસા ચોરી થઈ શકે. તો એમાં મિત્ર એવું છે, કે હા ડિજિટલ પેમેન્ટ ના ફાયદા તો પરંતુ કેટલીક સાવચેતીઓ પણ રાખવા પડે છે, કારણ કે સ્કેમ પણ ઘણા બધા વધી રહ્યા છે, આજના જમાના. જેમાં ઓટીપી શેર કરવા એટીએમ પિન યુપીઆઈ પિન કોઈ અજાણ્યા માણસ સાથે. થઈ જાય તો એમાં પ્રો થઈ શકે છે, ઘણી વાર. ફ્રોડ કોલ અને નકલી લિંકસ દ્વારા લોકો સાથે છેતરપિંડિત થાય છે, જેની જાગૃતિ રહેવું ખૂબ જ જરૂરી છે, મિત્રો. કારણ કે મારા એક મિત્ર સાથે. તેવું થયું હતું કોઈ બેંક માણસ. બનીને ફોન કર્યો હતો અને ઓટીપી પૂછ્યું ઓટીપી આપતા જ તેના પૈસા ગાયબ કપાઈ ગયા એટલે જ સાયબર સુરક્ષા બહુ મહત્વપૂર્ણ છે કોઈ અજાણી લિંક પર. ક્લિક ન કરવી અને માત્ર વિશ્વાસપત્ર એપ્લિકેશનનો ઉપયોગ કરવો એવી ખાતરી છે, મિત્ર બેંક પણ વારંવાર લોકોને જાગૃત કરતી હોય છે, તો એના વિશે તમારું શું કેવું છે,
હા મિત્રો તમે તો તમે જેમ કીધું એમ એ ખૂબ જ મહત્વની વાત ક કારણ કે હવે. જે ડિજિટલ પેમેન્ટ મહત્વ તો છે, પરંતુ એના ઘણા બધા નુકસાન બનશે કારણ કે જો આપણને તમે કીધું. આપણે આપણે જાતે જ એ આપણે જાતે જ જોઈએ કારણ કે આપ આપ જે હોય એ આપણે કોઈને શેર ના કરવાનું જે આધાર કાર્ડ હોય. આપડ પાન હોય આપ જે પણ મોબાઈલ નંબર હોય એ આપણે બીજાને શેર કરવાનું કારણ એનાથી આપને નુકસાન થાય અને જે આપણો આજે મોબાઈલ નંબર આપણે બીજ કોઈ પણ જગ્યાએ આપીએ તો એ મોબાઈલ નંબર એ વ્યક્તિ બીજાને આપે. એવું કરી આપને એનાથી થતો હોય છે, અને મારા એવા કેટલાક છે, એના ઘણા બધા એના ફ થયા એલા એટલે હું પણ ખુબ જ ડરી છું કે એપ્લિકેશન હોય છે, કે જ્યાં. ટચ કરતા આપણા એકાઉન્ટમાંથી લાખો પૈસા નીકળી જતા હોય છે તો મને ઘણો ડર લાગતો હોય છે, તો હું તો તમને એવું કેવા માંગુ છું કે. ડિજિટલ પેમેન્ટ આપનો ફેસબુક એમ સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ.
હા મિતો ધન્યવાદ.